હલો
હલો
હા કેમ છો બેન
હું મજામાં છું બેન તમે કેમ છો
બસ જો એકદમ સારું છે હ હું તમને જ યાદ કરતી હતી ત્યાં ફોન આવી ગયો તમારોું બોલો બોલો
અચ્છા સારું થયું આજ તો તમને ખબર નહ પણ હું બહુ હેરાન થઈ ગયો અમારે પાણીનોો સમય સાંજ નો છે એટલે અમે વાપરવા માટે અને પીવા માટેનું પાણે સાંજે છ વાગે જ ભરીયએ તો હું તો ક્યાર ની બધું કામ કરીને બેઠ ી તે પાણી ની રાહ જોવા પણ પાણી આવ્યું જ ને આવ્યું જ નહી તો સાત સાડા સાત આઠ વાગી ગયા તો પછી તો મેં કોર્પોરેશનમાં ફોન નહી કર્યો કે મેં કીધું કેમ ભાઈ આજે પાણી નહી એવું કઈ આગોતરી ઈ લોકો એ છાપા માં જાહેરાત કેવી કઈ માહિતી નહોતી આપી કે આજે ભાઈ પાણી નો કાપ છે કે નહી આવે તો મેમને પૂછ્યું તો કે બેન પાણી ન છે ને બહુ ઓલું છે અછત છે તો આજે એક દિવસ પૂરતો અમે કાપ રાખ્યો છે અને કાલે કદાચ કાપરેે તો મેં કીધું બોલો લ્યો જે તો ઉનાળો શરૂ નથી થયો ત્યાં આવું બધું થવા માંડ્યું છે તો ચોમાસું આવતા આવતા તો પાણી નું શું થશે એટલે મને આમ થઈ ગયું કે પાણીનુંું કેટલું ચારે બાજુ લોકો પાણી વેઢવે છે પાણીની કિંમત નથી આવું બધું થાય છે તો એ લોકોને ખબર નથી પડતી કેવું કેવાય નહી બેન
આવ સાચી વાત છે બધા મન ફાવે એમ પાણીનો દુરપયોગ કરે છે કોઈ સમજતું જ નથી કે આપડણે પાણીને બચાવવું જોઈએ જો આપડણે પાણીને બચાવશું તો કાલ સવારે આપણને એ જ પાણી ઉપયોગી થશે આપડી આવનારી પેઢી માટે પાણી બચશે. પણ ના એવું કોઈને સમજવું જ નથી બસ પોતાનો જ માત્ર વિચાર કરવો છે. અને. ઘણા કેટલી રીતે આમ પાણીનો બગાડ કરતા હોય મેં તો આમ. હું બધાને સમજાવી સમજાવીને થાકી જાય હું ઘરમાં પણ બધા છોકરાઓને એવું સમજાવું. અને આની પેલા હું શિક્ષક હતી તો ત્યાં બાળકોને પણ એવું સમજાવતી કે ભાઈ તમે પાણીનો બચાવ કરો તમે જો બ્રશ કરો છો તો બ્રશ કરતી વખતે બ્રશ જયારે તમે ઘસો છો ત્યાં સુધી તો તમે પાણીનો નળ બંધ રાખો. ત્યારે તમારે પાણીનો નળ શરૂ રાખીને પાણીનો વ્યય કરવાની શું જરૂર છે. હું સતત બાળકોને પણ ઘરમાં ટોકતી હોઉ છું કે ભઈ. પાણી ઓછું બગાડો પાણીનું વધારે પડતો બગાડ ન કરો તમે બ્રશ કરો છો તો ખાલી કોગળા કરતી વખતે જ તમે પાણીનો નળ શરૂ કરો. અને એમાંય જયારે મોઢામાં પાણી ભરો છો. ત્યારે પાછો બંધ કરી દયો વળી પાછું એક કોગળો થઈ જાય ને બીજો કોગળો જયારે મોઢામાં ભરો. ત્યારે જ પાછો પાણીનો નળ શરૂ કરો અરે મેં તો કેટલી વાખત અમુક ને જોયા છે આપ ચાલો બ્રશ કરવા મનેમાં તો નાના બાળ લોકોને સમજાવવા પડે ભઈ સમજ્યા કે ભઈ એને રમતમાં બધું જતું હોય. પણ અમુક મોટા મોટા જે. યંગસ્ટર બધા હોય કોલેજમાં હોય એ બધાને મે જોયા છે એ બધા તો અ ફુવારામાં ને ઓલું. કે ને અમે શાવર લઈ લઈએ એવો શબ્દ વાપરે. હું થોડોક શાવર લઈલું પણ થોડુંક એટલે કેટલું ક પણ. અડધી કલાક કઈ સુધી થોડું હોય અડધી પોણી. કલાક સુધી નાહ્યા જ કરે બાથરૂમમાં અરે ભાઈ કેટલું બધું પાણી બગડે. તમે ડોલ ભરીને નાવ અને ફુવારામાં નાવ એમાં કેટલું ફેર પડે બેન. પણ એવું સમજે જ ની અને અમુક યુવાનો તો મેં એવા જોયા છે. કે જે મોબાઈલ ફોન સાથે લઈને જાય અને ત્યાંય ગીત મૂકે અને ગીત સાંભળતા સાંભળતા મોટા અવાજે નિરાતે. અ ફુવારો ચાલુ કરી અને નિરાતે નાશે. કેટલું પાણી બગડે. આપડે એમ બારથી ટોકવા પડે અરે ભાઈ બંધ કરો એમ. મેં તો આવું અયાં આજુબાજુમાં અમારે રે છે ને એવાને મેં ઘણાને જોયા છે એવી રીતે નાતા હ બેન. સાચી વાત છે ને આવું ન કરવું જોઈએ ને.
તો નજ કરવું જોઈએ ને બેન અને મને એ વાત તો ખુબ ગમી. કે તમે તમારા તમે જે સ્કૂલે ભણાવવા જતા એ બાળકોને તમે શીખવ તા કે આવી રીતે પાણીનો બચાવ કરવો જોઈએ. અને આમાં શું છે બેન કે તમે સ્કૂલમાં શિક્ષકો બાળકોને શી ઘરમાંથી મા બાપ કે વડીલો બા જેવી તમે નવી પેઢી આવે એમ તમે એને પાણી છે કે ખોરાક છે એની બચત કરતા શીખવશો. તોજ ઈ સમજશે નઈ તો નઈ સમજે. આજે હાલો હુંઈ અ હું આમ તો મોટી જ છું. તો હું મારાથી ઘણા નાના બાળકો ને કેતી હોઉ. અથવા તો મેં કોઈ બીજા વડીલને બાળકોને કેતા સાંભળ્યા હોય ને. તો એ બધાને એમ થાય આતો જો બોલ બોલ કરે છે ને પાણીમાં એવું શું છે. પાણી તો હવે જાય પાણી આપ્યું છે તો વાપરવા માટે જ આપ્યું છે ને એમ કરી ના. ધના ધન વાપરે. એ અને પાછા આપણને સંભળાવ્યા કે તમે તો બો ચીકણા છો ને. પાણીનું તો શું એવી ચિંતા કરવાની હોય ને અને એજ વ્યક્તિઓ જયારે કોર્પોરેશન માંથી પાણી પૂરું પાડવામાં ન આવે ને ત્યારે કકરાટ કરતા હોય. અરે ર આ તો પાણી ન આવ્યું ને આમ ને તેમ એટલે એ વાત તો મને ખુબ ગમી કે તમે બાળકોને સ્કૂલ માં શીખવાડો છો. ઘરે થી મા બાપ ના શીખવાડે અને તમે શિક્ષક થઈને સ્કૂલ માં શીખવાડો છો તો ખુબ સારી વાત કેવાય અને કાલે જ હજી જી અમારે પડોશી માં એક ફોર વ્હીલર છે એમને તો એમણે સાંજના પાંચ વાગ્યાનું પાણી શરૂ કર્યું હતું ગાડી ધોવા માટે તો એ છ વાગ્યા સુધી પાઈપ માંથી પાણી જાય જાય તને ઠેઠ મેઈન રોડ સુધી પાણી પહોંચી ગ્યું ત્યાં સુધી એમણે ગાડીને ધો ધોજ કર હવે આટલું પાણી વાપરવાની જરૂર જ નતી એમને ગાડી ધોવામાં પણ હવે આપણે આપણા ઘરના બાળકોને કહીએ તો એમને એવું થાય તો આપડણે પડોશીને તો ક્યાં કેવા જવું. એટલે એવું થાય છે. આવાય અમુક હોય તમે તો ખુબ સારું કરો છો આવું ચાલુ જ રાખજો તમે બીજી કેટલી રીતે માણસો પાણી બગાડતા હોય નય હ હ
હો બેન અ તમે જે આ કીધું ને કે પાણીની મોટર ધોઈ અને પાણીથી બહ વધારે સમય અમારે સોસાયટીમાં કેવું છે બેન ખબર હોળી ધૂળેટી હોય ને એટલે પાણી નો ફૂલ બગાડ થાય. ધૂળેટી ના દિવસે બધા બપોરે. પરાણે ના રમવું ન હોય ને તો એ પરાણે ખેંચી ખેંચીને રમવા લઈ જાય એક તો ધૂળેટી રમવા અને પેલા રંગ થી ખુબ ભલે સાદા રંગ થી જ રમે ગુલાલ થી ને એવા રંગ જ રમે કાચા રંગથી એટલે પાકા કલરથી ન રમે એટલે એનાથી ખૂબ રમશે અને પછી પાણીનો એક કલો ટાંકો મગાવશે અલગ થી સ્પેશિયલ અને એઈ આખો ટાંકો ભરીને અ બધા નાશે નોજર થી આખી સોસાયટીના અ સોસાયટીમાં કુલ સો મકાન છે. સો મકાન ની અંદર માની લો કે ત્રણ ચાર જણા તો હોય જ તે સભ્ય તરીકે તો એતે કેટલા ત્રણસો ચારસો જણા થાય. ભલે ત્રણસો ચારસો જના તો એક સાથે રમવા નથી આવવાના પણ ઓછામાં ઓછા ત્રીસ થી પાંત્રીસ જણા હોય રમવા વાળા. એ બધા તે કદાચ એનાથી વધારે પણ હોઈ શકે. કેમ કે નાના બાળકો થી માંડીને મોટા અમુક ભાઈઓ સુધી ભાઈઓને બહેનો બધા જ આવી ગયા. બધા જ રમતા હોય અને ફૂલ પાણીના ફોર્સ સાથે નાશે ન નળી ચડાવી દેશે પાણી ત્યાં અંદર મોટર મૂકી દેશે. ટાકો ભરી લેશે મોટર મુૂકશે ને ફૂલ પાણી ના ફોર્સથી બધા જ નાશે. કેટલું બધું પાણી નો બગાડ ભલે તમે મગાવી શકો એમ છો તમે બધા જ પૈસા કાઢીને મગાવો છો પણ એઈ કઈ યોગ્ય વસ્તુ થોડી છે બેન તમારે આજે ધૂળેટી રમવી છે તહેવાર છે. ઉજવો જ જોઈએ કેમ કે જો આપણેે તહેવાર ઉજવશું. તો જ આપણે આપણા બાળકોને શીખવી શુ. પણ તહેવાર ઉજવાની એક રીત હોય. પણ એને તમે. તિલક હોલી કરીને પણ રમી શકો ને પણ ના એવું નથી કરવું આતો ખૂબ બગડવા છે બીજે દિવસે માણસને ઓળખી ન શકાય એટલી હદના તો બગાડી નાખ્યા માખા અને આવી રીતે પાણી થી પછી રમે કેટલું બધું પાણી નો વ્યય થાય પણ એવું કોઈ સમજે જ નહી અને આપણે પછી પરણ આપણને લઈ હોય અને બધા જ નાતા હોય ત્યારે આપણે શું કરવું ગભરા ગભરા અંદર જઈ નથી શકવાના એટલે ઈચ્છા ન હોય છતાં પણ આપડણે આનો ભાગ બનવો પડે અને બીજું મેં ક જોયું છે બેન કે પેલું આરો જે નખાવે છે અત્યારના જે આરો છે જે વધારે અપગ્રેડ થઈ ગયેલા છે એમાં તો ઓલું પાણી કેટલું બધું વેસ્ટેજ ના જાય જેટલું પાણી ભરણું હશે એમનીકળતા ડબલ તોું નીકળી ગયું હશે તો ઘણા લોકો એવા છે કે એની કોઈ એ પાણી એકઠું કરવાની ભેગું કરવાની કોઈ સુવિધા નથી બસ આમનામ ગેંડીમાં એ નજર નજર મૂકી દેશે એટલે એમાં એ પાણી બધું ચાલ્યું છે અરે અમે તો શું કરીએ છીએ કે ઈ જે પાણી જતું હોય ને એની માટે અમે એક ડોલ રાખી છે એ ડોલ ભરીએ ડોલ ખાલી થાય એટલે વોશિંગ મશીનમાં નાખી દઈએ ફરી પાછી એ ડોલ ભરી લઈએ પાછી એ ડોળ ભરાઈ જાય એટલે વોશિંગ મશીન માં ખાલી કરી દઈએ એ પાણી ચોખ્ખું જો હોય લયક નથી પણ વાપરવા લાયક તો છે જ એટલે અમે પાણીનોો ઉપયોગ વોશિંગ મશીનમાં કરીએ અને હું તો બેન છેલ્લે જે વોશિંગ મશીનમાં છેલ્લો ઘણ આપડે કરીએ ને કપડાંનો એને હું એક વખત ડોળ કાઢી નાખું કપડા ન ફરી પાછું મશીનમાં એનું પાણી ફેરવું અને એ જે પાણી હોય ને એ બીજી વખત ન જે ડોળ હોય ને નીકળી ગયો એકવાર ડોળ નીળી્યા પછી બીજી વખતનુંું જે ડોળું પાણી હોય ને એ બહુ એટલું બધું ખરાબ નથી હોતું તો એનાથી તો આખું ફળિયો ધોઈ નાખું એટલે હું કે વધારે પડતો પાણી નો કોઈ બગાડ જ ન થાય પ્રયોગ પણ એકદમ સાફ થઈ જાય અને એમાં સાબુનું પ્રમાણ પણ સાવ નહિ વધવે કેમકે એક વખત તો આપણે ડોળ કાઢી નાખીી એ બહ પાણી તો બગાડ પણ ન થાય અને આપણું ફળિું પણ સાફ થઈ જાય અને હું તો બીજાને પણ આવું સમજાવું પણ તમે જે કહ્યું ને બેન કે બધા એમ કે તમે તો બહ છો ને તમે બહ આવું જ કે તમે બહુ ચીકણા અને તમે તો આટલો બધો વિચાર કરો કઈ ન થાય આપડે તો અત્યારમાં જ જીવાય ભવિષ્યમાં જે થવાનું હોય થાય આપણને એવી સામે સલાહ આપ આવે અને જયારે એ લોકો પોતે જ તમે જે કહ્યું એ રીતે કે પાણી નહી આવ્યું હોય ને ત્યારે એમ કે છે આજે તો પાણી જ ના આવ્યું હેરાન થઈ ગયા આ અને એમાં પછી સરકારને દોષ દેશે કે આ સરકાર જ આવું કરે છે પાણી નથી પહોંચાડતી પણ તમે જ પાણી નો આટલો બગાડ કરો છો તો શું થાય સાચી વાત છે ને બે
હા હો સાવ સાચી અચ્છા આપડે નઈ સમજીએ તો બીજા કોઈ નહી સમજે એવું છે સારું બેન ચાલો મારે બહાર થી થોડીક વસ્તુઓ લાવવાની છે ને તો હું લેતી આવું પછી તમારી સાથે વાત કરીશો આવજો
હાબેન આવજો
આવાછો